હલો
હલો
હાં હાં બોલો.
હાં કેમ છો?
હાં હું મજામાં જ છું તું કેમ છે?
હું પન મજામાં છું તમારી આવાજ નથી આવે છે
હાં બે મિનિટ હાં બોલો અવે
હાં હું પન મા મજે મજામાં છું આજે મને તારી સાથે સોશિયલ મીડિયા આ વિષય પર વિસ વાત કરાવી છે
વાહ! ખૂબ રસપ્રદ અને આજના સમયે ખૂબ મહત્વના વિષય છે. આજકાલ ડાયરેક્ટ વ્યક્તિ કિસી ને કિસી રીત સોશલ મીડિયા સાથે જોડાયેલા છે. મોબાઈલ, ઇન્ટરનેટ અને તો માધ્યમ થી લોકો એકબીજાની સાથે જોડાયેલા જ છે ના.
હા. અને સાચું છે કે આજે સોશિયલ મીડિયા જીવાનો ભાગ બની ગયું છે. એક સમા સમાચાર જો જોવો હોય, નહીં તો ફોટો શેર કરાવો હોય, નહીં તો વ્યવસાય કરાવો હોય મિત્રાનો સાથે સંપર્ક કરાવો હોય. બધા હાથે સોશિયલ મીડિયા ઉપયોગી થઈ જાય છે ને.
બિલકુલ પધ સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે એટલું જ એ સમજદારી તી વાપર્યું પણ તો જરૂરી છે.
અને પેલા તો યે સોશિયલ મીડિયા શું છે?
અહ સોશિલ મીડિયા એ ટલે એવા ઓનલાઈન પ્લેટફોર્મ જે લોકો પોતાના વિ વિ વિચાર, ફોટો, વિડીયો, બના બનાવી આપે પહી માહિ માહિત તીઓનુંવો અને સંદેશ એકબીજાની સાથે શેર કરે છે. જેમ કે વોટ્સઅપ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટેલિગ્રામ, સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ પરથી.
હા. અને ઈ એટલે તો સોશિલ મીડિયા લોકો કોને ટીચજે ટીચલર રીતે જોડવાની માધ્યમ છે ને.
અહ કારણ કે એ ઝટપટ સંપર્ક કરાવે છે. મનોરંજન બી આપ આપે. અને જાણકારી છે તો બિઝનેસ માટે ઉપયોગી છે, અને તો ડાયરેક વ્યક્તિ પોતાની બાત દુનિયા સુધી પહોંચાડી શક
હા. અને પેલા તો મત મિત્ર મજે ફોન અર્થવા પ્રત્યક્ષ મલવું જરૂરી હોતી. અને હવે તો માં સંદેશ પહોંચી જાય છે.
હા સાચું જ, બિલકુલ એ તો.
અને અને તો સોશિયલ મીડિયાનો સ્વદિત મોટો ફાયદો શું છે?
અહ મારા મતે દર દૂર રહેતા મિત્રો અને પરિવાર સાથે સંપ પર્ક રાખવામાં ખૂબ સરલ બની ગયા છે. ફોટો, વિડીયો કોલ, મેસેજ, આઈ એવા પ્લેટફોર્મ પરથી સ્ટેટસ આ બધાથી અહ નજદીકનો અનુભવ રહે છે.
હા. અને વિદેશમાં રહેતા તા સા સાંગાઓ સાથે પણ વાત તો કરવી મજે સર મજે સરળ બની જાય છે.
હા સાચું જ છે.
અને સોશિયલ મીડિયા થી તો માહિતી પણ ખુબ મળે છે ને.
હા. સમાચાર, શૈક્ષણિક વીડિયો, કુકિંગ ટિપ્સ, હેલ્પ હેલ્થ ટિપ્સ અહ પછી ગવર્મેન્ટ અપડેટ્સ, જોબની માહિતી અહ પહી પછી બિઝનેસ ના આઈડિયા ઘણા બધા સોશિયલ મીડિયા દ્વારા
હા. જો યોગ્ય મજે પેજ અથવા મજે ચેનલ ફોલો કરાનો નતર કર્યો તો ખૂબ કામની માહિતી મળી શકે.
અ
અને તો શિસ્સન માટે તો શુંસ સોશિયલ મીડિયા કેવી રીતેથી ઉપયોગ બની શકે.
અ આજે ઘના શિક્ષક ટ્રેનર અને સંન સંસ્થા ઓનલાઈન વિડીયો નોટ્સ લાાઈવ ક્લાસીસ ગાઈડન્સ શેર કરે છે. અ પછી યુટ્યુબ અથવા ટેલિગ્રામ ગુ ગ્રુપ પર બી લિંક વ યુ ચાઈનલ પર કરી શકે.
હા અને તો ઘર બે બેઠાનું શીખવાનું હવે તો વધારે સહજ બની ગયું છે.
હમ એકદમ સાચું જ છે.
ને વ્યવસાય માટે તો સોશિયલ મીડિયા કેટલું ઉપયોગી છે.
અ ખૂબ ઉપયોગી અને નાના વ્યવસાય હોય કે મા ટે સોશિયલ મીડિયાથી પ્રોડક્ટ બતાવી શકે કસ્ટમર સાથે વાત કરી શકે ઓર્ડર મળી શકે. પછી બ્રાન્ડ બનાવી શકે આપ અને તો નવા ગ્રાહક સુધી પહોંચાડી શકે આપણન.
હા. હા મંજે ખાસ કરીને તો ઘરથી કામ કરવાની હોય મમજે મહિલાઓ મંજે બ્યુટી કે નંતર ટેલર ટેલરનિંગ મોટ નંતર મોટ ફેસનિંગ નંતર
હેન્ડમેડ નંતર વસ્તુઓ માટે તો ખૂબ ફાયદાકાર છે. આ સોશલ મીડિયામનો રંજન માટે તો ફોન ખુબ વ મંજે વાપરાય છે ને.
હા સાચું જ છે.
અને હા મંજે જે રીલ્સ કોમેડી વિડિયો સોંગ નંતર ડાન્સ વિડીયો નંતર ટ્રાયવલ વિડયો નંતર રિક્વેસ્ટ નંતર ફોન ક્લિપ્સ ના તો લોકોને આરામ અને મનોરંજન મળે છે.
આ રીલ્સ કોમેડી વિડીયો સાોંગ ડાન્સ વિડીયો ટ્રાવલ વિડીયો રેસીપીઝ ફની ક્લિપ્સ લોકોને આરામ અને મનોરંજન મળે છે.
હા અને મંજે પણ નિયમ મંજે વધારે સમય પણ થઈ જાય અને તો સમય પણ બની શકે ને. બસ
હા બિલકુલ અ હજી તો સવધાની જરૂરી છે.
હ હા અને સોશિયલ મીડિયાનો એ નુકસાન એ પન છે કે સમયનો ખૂબ હમ બગડ થાય છે બરોબર ને. એક હા મંજે એકદમ ઘના લોકો ફક્ત પાંચ મિનિટ માટે મોબાઈલો ખોલી અને પછી આધો એક કલાકાર સુધી રીલઝ જોતા રહે અને અભ્યાસ કામ ઉચ્ચ અને ઘરીઅ જવાબદારી પણ સર પડે છે ને અને હાલ સમય જાનની વર્ગ નીકાળી જાય છે બિલકુલ
હા, બિલકુલ સાચુંજ છે.
હા અને શું સોશિયલ મીડિયા થી લત પણ લાગી શકે ને
હા, બરાબર ફોન ચેક કરવી હો નોટિફિકેશન આવી તો તત્કાળ જોવાની જ પોસ્ટ પર કેટલા લાઈક્સ આવે તો જોવું ફોન વગર તો આ બધું લક્ષણ હોઈ શકે.
હા અને ખાસ કરીને યુવાનો માં તો સમય વધ વધારે જાય છે.
હા, એકદમ સાચુંજ છે.
સોશિયલ મીડિયાથી માનસિક આરોગ્ય પણ અસર કરી શકે.
હા, તુલના જલેસી લો કોણ ફિડસ, ટ્રોલિંગ, નેગેટવ એવા ફેક કમેન્ટસ લાઈફસ્ટાઈઇલ જોઈને તો અંતર આ બધા કાલને મને પર એક અસર પડી છે કે અહ કેમકી કોઈ, કોઈના લોકો કી બીજાના જીવનમાં બધા, પરફેક્ટ છે, અને મારું જીવન સારું નથી એવું લાગે છે.
હા, પણ એ સમજવું જરૂરી છે, કે સોશિયલ મીડિયા પર બધું દિવસ, મનજે વાસ્તવિકો હોય એ જરૂરી નથી,
હા બિલકુલ,
અને સોશિયલમીડિયા પર ખોટી માહિતી પણ ખૂબ ફેલાય છે, હેને
હા, એ માટે સમસ્યા છે, કોઈપણ વ્યક્તિ, કોઈપણ મેસેજ ફોટો અથવા વિડીયો શેર કરી, દે છે, ઘણી વગર, ચકાસણી વગર, અફવા ફેલાય છે, જે થી લોકોમાં ગોંધળ અને ડર ફેલાય શકે,
અને એટલે જે પણ જે જો મનજે જોયલી અર્થ વાંચીએ એ સાથ જો હોય ઈ જરૂરી નથી.
હા, એકદમ સાચુંજ છે, આતો
સોશિયલ મીડિયા વાપરાતી પ્રાઇવેસી શા માટે મહત્વનું છે?
હા. કારણકે, લોકો પોતાના ફોટો લોકેશન, મોબાઈલ નંબર પર પર્સનલ ઇન્ફોર્મેશન, ફેમિલી ડિટેલ્સ એવું ઓનલાઈન મૂકીદે છે. જો સાવધાનીની રાખીએ તો એના ગલત ઉપયોગ થઈજ શકે.
હા અને તો એટલે પાસવાડૅ મજબૂત રાખવાનું, અને પર્સનલ માહિતી આચર માંજે શેર કરવી અને પ્રાઇવેસી સેટિંગ્સ, સમ જેવી જરૂરી છે, ને
હા, બિલકુલ.
સોશિયલ મીડિયા પર ફ્રોન્ડ પણ થઈ શકે,
હા, ફેક પ્રોફાઇલ, ઓફર, લોયલિટી, જોબ સ્કેમના પેમેન્ટ ફ્રોડ, પછી લિંક ફ્લિશિંગ આ બધા, ધોકા હોઈ શકે એટલે તો આજ આજનબી લિંક પર ક્લિક, ના કર્યું ઓટીપીના આવ્યો અને શોક હોય તો, ચેક
અને હાથ સાવધાની જે રાખવી ખૂબ જરૂરી છે. અરે મતલબ બાળકોને માટે તો સોશિયલ મીડિયા સારું છે, પણ નુકસાન કરાવી છે.
આ બંને હોઈ શકે યોગ્ય માર્ગદર્શન શિક્ષણ સાથે શૈક્ષણિક અને મનોરંજન માટે ઉપયોગી બની શકે પણ કંટ્રોલ વગર વપરાય તો ટાઈમ વેસ્ટ ગલત કોન્ફિડન્સ એડિક્શન અને તો પછી વ્યવહારમાં ફેરફાર જેવી સમસ્યા થઈ શકે.
હા અને મજે એટલે માતા તો માતા પિતા મનજે ધ્યાન રાખવાનું જોઈ જોઈએ.
હા બિલકુલ.
અને માતા -પિતા શું કરવુ જોઈએ?
અ બાળકોને સ સ્ક્રીન ટાઈમ સીમિત આપ્યો શું જોય છે એમ રસ લાવ્યો ઓનલાઈન સેફ્ટી શી શીખડાવી જોઈએ જ ની તો ફેમિલી ટાઈમ રાખવો પછી સ્ટડી અને પ્લે બને માં સંતુલન રાખયુ જોઈએ છે.
હા અને વે હા ફક્ત ફોન આપી દેવ એ સમાન સમાધાન નથી. અને સોશલ મીડિયા નો મજે સકારાતમક થોડાક ઉપયો કેવી રીતેથી કરી શકે
હમમ.
હલો. હા ચ આપડા તે વિસરાવા થી મજે દુસરા ટોપિક મજે દુસરા ટોપિક થી વાત કરશું હા. ધન્યવાદ.